હલો.
હા, બોલો.
જમી લીધું.
હો એકદમ જમે લીધું તમે
હ ના બસ હજુ તો જસ્ટ. બારથી આયા અમે ફેમિલી જોડે આજે પૂજા કરવા ગયા ત મંદિરે બાર
બરોબર હા અમારે અડધું બની ગયું છે અડધું જ બાકી કે છેન
હા આ કોલ જોયો ને મેં મિસ કોલ જોયો તો પછી મેં ફોન કર્યો મે કીધું લઈ બધા જમવાનું બનાવે છે મમ્મી ને તો મે કીધું વાત કરી લ
હમ બરાબર છે બરાબર છે ના ના અજન તો નોતું કઈ નહ બસ જ બધું જોતી હતીી કે કેવું છે ને અત્યારનું વોર તો કેટલું બધું ચાલે છે એ બધું જોતી ન્યુઝપેપર ને બધું
ને એ બધું તો થતું રહેશે મતલબ હવે શું કરીએ એમાં તો કપડા પણ હાથમાં નથી આજે પણ કેટલા સિલિન્ડર માટે બધા લાઈન મો બના એ બધું થતું હતું ને ઘર સાઈડ પણ પછી વચ્ચે શું કેવા અમે હમણાં બે દિવસ પેલા હું ફ્રેન્ડસ લોકો જોડે છે ને તે ભાઈ બંધ જોડે અમે રમ મ ને મતલબ હું કેવું કરું સવાર બધું સવારે બધું વાંચવાનું ને બધું પતી જાય મહારાષ્ટ્ર સ્ટડી રિલેટેડ બધું તો પછી રાતે જમીન ભાઈ બંધ જોડે બેઠો બહાર તો અમે રગયા હતા તો પછી ત્યાં જે પેટ્રોલુરા નો હતુંને્યા પણ પે્રોલ પપ ખી આમ લાઈનનેવું બધું
હા પર
દસ મિનિટ ના કામ માટે અમે પેટ્રોલ પુરાયને એવું જ નને વિચારેલું કે છે ને હા ફરી આવીઈશું અને પછી કઈક ખાતા આઈશું તો ત્યાં જ કલાક થઈ ગયો અમારે તો પેટ્રોલ પંપે અને લાઈન જોો હતો બધા ઝઘડતા હતા અને પછી ત્યાંથી છે ને થોડી વાર પછી પોલીસ આવી પછી કીધું કે થોડી વાર પેટ્રોલ પંપ બંધ થઇ જશે કાલે આવજો કાલે આવજો જો પેટ્રોલ હોય એ લોકો જોડે
હ હા અધ બે દિવસ પેલા પણ અહીયા અમારા ત પાછ પે્રોલં્પ છે તો અંયા પણ બુ લંબી લ અને અડધી તો વસ્તુ અવાઓ ફેલાય છે એવું કરી હોય
હા બસ અને હા શું કેવાય ભીડ ના લીધે જ વધારતો એ લોકો પેટ્રોલ પંપ વાળા પણ શું કરે એમના પણ છૂટવાનો ટાઈમ હોય પછી બધા એકદમ આ આવી જાય તો રાતે એકદમ બધા આવી ગેલા કેટલું બધું આખું આમ ટોરું પ પલ પંપે થયું પછી પોલીસને એમ લાગે તો આ લોકો કઈ ઝઘડે છે ઝડડા છે તો પછી ખાલી ખોટું પેટ્રોલ પંપ વાળાનું નામ ખરાબ થાય ને એ લોકો પણ પછી એવું કેય કે ના આવશો ના આવશો એ્યાં આગળ એટલે જાણે જોઈને પછી ક્લોઝ કરી દે એ લોકો બધી ત્યાંથી હમ વચ્ચે પણ કઈ ખબર નહ બજાર બાજુ અમે નીકળ્યા હતા ને તો ચાર પાંચ જણા એ રીતે જ ઝગડતા હતા એમ
હા બરાબર છે અરે એ તો વસ્તુ છે પણ અત્યારે એના લીધે તો કેટલું બધું વસ્તુ મોંઘુ થઈ ગયું છે જેમ કે એલપીજી ગેસ ના બાટલાઓ અધા ન દુકાવાનો. પણ બંધ થઈ ગઈ છે.
મલ. તું નઈ ને વધારે આપડે તો હજુ પેલું ગેસ લાઈન છે તો હું વાંધો નહીં આવ એટલો.
હા.
એમાં કઈક કટ ના મૂક તો સારું. આટલો યુઝ કરવાનો તમારા દિવસ માટે. એટલું જ આવશે.
હા.
હવે ત્યાં પણ તકલીફ પડશે આપડે ચૂલો. ઉત્સરગાાવતા નહીં આપડે.
હા એજ ને પેલા બધા કરતા હતાત્યારે હવે અત્યારે તો બધા ગેસ પાપ લઇન છે એટલે ચાલે છે.
તો પછી લાકડા લેવાય જ લાક. આકડા લઈને એ પછી સ સરગાવવાનું ક્યાં આપડે તો. જગ્યા હોવી જોઈએ ને એવી બાજુ વારાના પણ ડિસ્ટર્બ થાય. ધુમાણું ને આવે છે.
હા પછી એવું ક કે આ બધું કેવું પોલ્યુશન ને બધું કરે છે એવું કેતા.
ને સમજે નહી મતલબ એમ ઝઘડા થ બધા જ ને સમજતા પછી કોઈ. સમજી જાય આજુ બાજુ વાળા સારા હોય. પણ પછી આજુબાજુ ના બનતો હોય તો પછી. કલે બળ બજી.
હા સાચી વાત કીધી ગમે. અરે એવું તો કઈ નહી પણ બિચારા જે ઘરે જ છે એક ટાઈમ. કમાઈને ખાતા હો તો એનું શું થતું. તું અસ એમ.
એ જ.
હા હા.
શું કરવાનું એમાં મળે આજે પછી પેલું એક ન્યુઝ. લું એ હતું મતલબ આજે સવારે આર્ટિકલ વાતો હતો ને. તો એમાં પેલું એ બધું હતું આપડણેે આ પશુઓના માર હે ને. પશુ હિંસા એ બધું હોય ને. એના રિલેટેડ હતું મતલબ. સવારે શું થયું. એ પેપર માં પણ એવું હતું અને પછી મેં એક ટેસ્ટ આપ્યો ને મારો સ્ટડી રિલેટેડ એમાં પણ એક પેરાગ્રફ એ ઇંગ્લિશમાં જ વાત ઇંગ્લિશ લેંગ્વેજ નો પેલ તો આપણે શું કેહેવાય પકરાબર આન્સર રાઈટ કર કરવાવા નના
હા હા
એવું હતું તે ફકરામાં બધું એવું હતું શું કેવાય કેરાલામાં કોને પેલું શું કેવાય ભૂડ ના લટકાય ના પછી એને હિંસા કરાય પછી ગાય ને મારે ને એ બધું ખબર ને શું શું હતું
અરે બાપરે એટલું બધું કેવું કરે છે આ લોકો તો
પછી એક વચ્ચે પેલું શું કેવાય કોઈક રાજ્યમાં કઈક હતું એવું તો હાથી ના કઈ ખાડામાં પાર દી જ
હા હા એ પણ જોયો ને આઈજી પર પણ મેં જોય ત એ બધી ન્યઝ કેું કેવું કરે છે અત્યારે અત્યારે
ને એું બના છેનો વિડીયો બનાવ્યો ખાલી ખાલી ખોટું ને ટેમ્પરરી ફંડ માટે બધું અંદર એવું જ લખેલું ક અ ટેમ્પરરી ફંડ માટે અને પછી શું કેવાય પોતાના વિડીયોઝ ના વ્યુ ને એવું બધું વધારવા માટે બધું એવું કરેલું.
પણ મન તો ખબર નહી પતિ આ બધું કેમ કરતા હશે બધી પ્લિક અને એ જે કઈ હ એજ ને સારું કરતા હોય તો સારું. કરીને એ લાઈક્સ તો ખબર પડે.
હમ્મ.
હમ્મ.
તો પછી.
અ લોકો તો સમજતા નઈ ખાલી લાક્સ ને રીલ્સમાં અમુક લોકો હોય કે લાાઈક્સ ને રીલ્સ માટે જ કરતા હોય પણ અમુક લોકોને ખબર નહ પડતી કે કેટલી બધી પ્રોબ્લેમ્સ.
તો પછી અને એના લીધે પછી શું કેવાય બધા. અંદર હતું બધું કે આના માટે શું કરવું જોઈએ તમારું ઓપિનિયન શું? જે એવું બધું પોલ પોલ ને એવું બધું રાખે ને લોકો હ એમાં ક તું પછી કઈક કેતા હતા કે. કોઈ કોમ્પિટિશન એવું રાખવાનું જેવું કે મતલબ એમાં બધા પોતપોતાની રીતે છે ને પશુઓ માટે કઈ કરો મતલબ. કોઈ ઈનોવેટિવ બધું કરો. તો એના આઈડિયા પરથી છે ને એ લો કંપનીમાં મોકલ આગળ પછી એના પરથી બધું. કરે એવું કઈક. મતલબ તમારા આઈડિયાઝ ના તમને પૈસા મલે એ કઈ
હા બરાબર છે ના એ વાત. તો ખોટી જાવ તે ના કરવું જ જોઈએ યાર પૈસા ના મને અમુક લોકો પૈસા ના માટે કઈ પણ કરી લે. જેવું પણ કરે ખોટું કામ પણ. કરી લે છે.
એ આ બધું હતું તો મતલબ એમાં પાર્ટિસિપેટ કરવું હોય તો લિંક હશે એમાં જોડે.
હા ના અડધી વસ્તુ તો છે કે ફેકવા આવે છે અને લોકો. ભરાવા ભરાય.
હ અમુક પછી શું હોય કોઈક સારું કરતું હોય ને તો પછી બી બીજો માણસ પછી એનું એનું. કોપી કરીને છે ને એનો પોતાનો લાભ લેવા માટે છે ને એનું ફેક બનાવી દે પ જી તો જે ઓરિજનલ છે ને એ પણ બધા ના ફેક લાગે પછી.
હા.
સારું કામ થતું હો ને એ પછી પેલા બીજા ખોટા માણસ ના લીધે અટકી ગયા એ પછી થતા
હા એ વાત છે પણ અત્યારે એવું જ થયું છે કે સારા માણસ ની કોઈ કદર નઈ અને ખોટા માણસ ની કદર કરે છે. બલોબા. અ શું હા હા. હા, એ જ ને અન પછી કેવું એવી ઈતે જેવી ઈતે કરતા હ ન તો એ જે નાના છોકરા એ પણ શીખતા હોય છે.
હમ્મ. નાના છોકરા પર ખરાબ અસર પડે અને બધું એક તો શું કેવાય અત્યારે આપણા કરતા તો નાના છોકરા વધારે ફોન જોવાનું તરત શીખી જાય એ લોકો. મચેડા મચેડ કરતા કરતા કંઈક ના કંઈક ચાલુ કર દે ન પછી એમાં નેમાં શીખી જાય.
હનઅ.
અને નાના છોકરા તો કે ન લાલ કલરનું યુટ્યુબ
હા. હા અને એ તો કંઈ નઈ કે અમુક લોકોને છે ને બો જ વ અત્યારે નાના છોકરા પણ એક્સપર્ટ થઈ ગયા છે. યુટ્યુબ તો બધા જ ચલાઈ લે, બધું જોઈ લે કરતા હોય છે.
ઘેર ઘેર કમ્પ્યુટર ને હોય ને તો મતલબ એ લોકો ને શીખવાડતા જ એમનો એમ. આપડે એવું આશા રા કે ક થોડું મોટું થય ન આમ શું કેવાય એને તકલીફ ના પડે. છોકરું નાનું હોય તો મોટ થતા થતા પછી શીખી જાય જા તે જ.
હાઅ. એ વાત તો છે.
ખરાબ થાય પછી એ બધું.
હઅ.
સારું કરવા જઈએ ને એમાં ખરાબ થઈ જાય પછી.
અચ્છી વાત છે.
હમ્મ.
શું થશે આ ઇન્ડિયાનું મન તો એવું થાય છે પાછું એ આઈ ને બધું આયુ. છે એલલે પ વધા પડતું જ કઈક થઈ ગયું છ. થોડા ટાઈમમાં અહીંયાય રોબોટિક
હા, મતલબ એમાં પેલા ફોટાને બધા ખોટા ખોટા
હાઅ હઅ. અરે ખોટા ખોટા બનાવે બનાવે પણ ઉધી વસ્તુ એ બનાવે છે. પછી બ ધા એવું જ શીખી જાય છે.
શીખીને પછી એ જ થાય બધું. ખોટું ખોટું શીખવાડે બધું અને મીન ને એવું બધું બને છે ને અ તો પેલા શું કેવાય આપડે બીટ મોજી ને એ બધા એ આય ના ની હોય
હા હા એ વસ્તુ છે કે એ આય પણ કામ લાગે છે બધું બો શીખ શીખવાડે પણ છે પણ નેગેટિવ નેગેટિવ પોઈન્ટસ પણ છે. એ આય એવું
કરે છે સર સરકાર મતલબ શું કે લોન એવું બધું બનાવે છે. નિયમો ને એવા બધા કસા બધા બેન પણ મૂકે છે એવું જોઈ આવે છે. શું થાય?
હા એજ ને આપડા કેવાથી તો નય થાય છે કેસ બી થાય. હા એ વાત તો છે આપડા કેવા થી થતું હોય તો બધું બો સુ એવુ લય કે
હમમ હા આપડે શું કરવાનું એમાં પછી સરકારને એવ પોલ ને એવું મુૂકે એમાં પણ એવું હતું કે મતલબ તમે જેવું તમારા જેવું જોઈએ ને એવું પબ્લિક જોડે એ લોકો ડિમાન્ડ કરે.
સાચી વાત છે.
કમે એવું કરીશ. મતલબ તમે કોહ. તમને શું તકલીફ પડે પણ એ પણ કે કેટલા બધા નું કેવાનું એક જણ કે એક જણ કે મને આ નહી ગમતું. હવે સામે વાળું એ જ બીજું વસ્તુ સામે વાળાને ગમતું હોય.
હા.
તો પછી એમાં પણ બંને બાજુ કમનું જોવાનું.
હા સાચી વાત છે. હમમ
હમમ બરાબર. ચાલતો રેવાનું એજ ને જે થવાનુંમ જોવાનું જે લાગ
હા એટલે તો જોબમાં ને બધા અત્યારે તું શું કરે છે મોસ તમ સ્કીલ નથી યુઝ કરે છે ને કે એના લીધે અમને અને કિલ્લના લીધે રૂપીસ પણ આપ
આપે છે એ લોકો.
હા.
જમી લીધું કે બાકી છે હજું?
ના, ના બસ હવે ચાલે જ છે હવે બનશે એટલે જમીશું અમે લોકો. હા બસ. હા.
હમ્મ. સારું તો વાંધો નઈ ચલોન જમીન ફોન કરીશ પછી એવું હશે તો, કઈ કામ બામ હોય તો ફોન કરજો તમે હેને. હા.